એ કેમ છે.
બસ મજા મા પ
હું પણ મજામાં શુંખાતી હતી.
કઈ નહી બેઠી તી વિચારતી તી તું
ઉઊભી થઈ આ તુ
થઇ ગઈ લે ને તે કીધું એટલે હું થઇ ગ.
આઈ ને એ ઉપર બેઠતી તી હવે હમણાંને રીલસું જોતી તી.
હા.
તો મેં એનામાં જોયું કે એઆઈની ડાન્સ છે કે એઆઈ થી ક્રિએટ કરેલો ડાન્સ છે. એટલું તો ડ્રામા છે કેટલ તો રીલ્સ એવી આવે છે કે ભાઈ આપડે સોચી શકી કે આ હચીજ હશે. આપને એવુંજ લાગે કે આ સાચી જશે તો મે ું એઆઈ તો આજકાલ કેટલું આગળ થઈ ગયું હે
બઉ આગળ છે આ તો એ એ આઈ આપને અત્યારે ખબર પડે જે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વાળા છે ને આ આઈટી વાળા તો એ આઈ ક્યારથી યુઝ કરે છે. આ બધું તો પેલાથી છે.
હા એ તો તમારી વાત સાચી મેં તો કેટલું ડેવલપ થઈ ગયું એઆઈ હવે તો એમ થાય છે એઆઈ શું નથી. પછી કરી શક તું એ ક
એઆઈ ભાઈ એઆઈ ક્વિક ને આપડા બધા પ્રોબ્લેમ અત ઓન ધી સ્પોટ સોલ્વ કરી દે
હા એ જ ને ભણવું હતો એ આઈ કઈક શીખવું હો તો એ આઈ કઈક ના આવડે ને કઈ સમજમાં નથી પડતી તો એ આઈ હવે તો સ્કૂલ વાળા ટીચર્સ તક એઆઈ યુઝ કરે છે તો આપડે તો શું ના કરીએ હવે ખાલી એઆઈને આપને ખવડાવતું નથી બાકી બધું કરે છે.
હા એજ ને એ આઈ ને આપે નહી કઈ તું બી એઆઈને આપે ક્વચન કરશું એઆઈ મેંચ શું પહેર્યું છે એ બી કહી દેશે એ આઈ હું વોચ કેવી લાવું છું એ આઈ બધું જ ખબર પડી જાય છે એ આઈને
હા તો એજ ને કેટલું ડેવલપ જે આપણે રૂમમાં એકલા હશું ને એને પૂછશું તો બી એ જવાબ દઈ જશે કે તમે આજથી આ પહેર્યું છે. તો આપડે કેમ કહી શકીએ છીએ કે એ અહીને કઈ ખબર નથી પડતી તો એટલું કેટલું ડેવલપ છે.
એ આઈ બહ ડેવલોપને એઆઈ જો એ આઈ આમને આમ ચાલતું રહ્યું ને તો તો મશીન ટીચર બધાની જગ્યા લઈ લેશે બધાને બધાને નોકરી મુકાઈ દેશે એય તો
હવે તો લેવા પણ મની ગયું છે.
હા એજ નહી હવે તો સ્ટુડન્ટસ ને પૂછો તો એ આઈ મેમ અમે એ હોમવર્ક કરવાનું કહ તો એ આઈમાં કરી લે છું. આમાંથે કરી લઈશું.
હા એજ હી હવે તો એમાં એક્ઝામ ટાઈમમાં પણ કોક છોરા છોકરાઓ તો એઆઈ માંથી જ લખે છે લખાઈ લખી ને એઆઈમાં સર્ચ કરે ને લખે પેલા તો ગૂગલમાં એટલું વાંધો ના આવતું પણ હવે તો એ અહીના નથી ચાલતું એના પણ આન્સર કેમ કે, બધાને ખબર જ છે કે એ જ લખે છે.
હા એજ ને હવે તો અમુક લેક્ચરમાં ટીચર્સ ભી કે છે તમે આ વર્ડ ન મિનિંગ ના ખબર એ આઈ કરો હવે ટીચર્સ બી કે છે કે એ આઈ કરવા ટીચર્સ ને સેલરી આપે ભણવાની આપી છે એઆઈને એના માટે નથી આપતા કાઈ
હા એજ નહી પણ હવે બીજા શું કરે હવે ટીચર્સ ને પણ એટલું બધું નથી આવડતું. તો આપડણે એ ક્યાંથી સીખડાવે એને તો એ યુઝ કરવો જ પડે ને? ક્યારેક તો એમ થાય ટીચર્સ કરતા આપડે એમાં સર્ચ કરીને એડવાન્સ થઈ જાય.
હા ટીચર ને તો હવે જો મોસ્ટલી મોસ્ટલી હવે બધા એ આઈ યુઝ કરે છે ભણવા માટે બધા માટે તો ટીચર શું કામ ના છે? એટલે જ ટીચરે મોક મૂકી દીધું એ બધું અવે.
હા એ તો તમારી વાત સાચી, હવે એઆઈ સિવાય તો કઈ છે જ નહી આપડે એઆઈ નહીં હોય. તો આપને ક્યાંઈ આવડશે જ નહીિ એવું થઈ ગયું છે.
એજ ને બધા એ આઈને પોઝિટિવ વે માં લે છે એ આઈ નેગેટિવ વે માં બી છે. તમે ખ્યાલ છે એ તો?
હા એ તો ખ્યાલ છે હમણાં તો બહ ન્યૂટ ફોટોસ પણ કરાવી દે છે ને એઆઈ. કે ન ફોટો કેનેક એડિટ કરવું હોય તો પણ આ એ હેલ્પફુલ છે.
હા એ જ નહી કેટલાને બ્લેકમેલ કર્યો હતો એ આઈમાંથી શું ને શું કરી દે છે? બાપડે
હા એ જ ને, એઆઈ તો બહુ જ એટલે બહુ જ ખતરનાક છે, એક રીતે આપણે જોવા જઈએ તો કેટલા ની તો એને જિંદગી બરબાદ કરી નાખી છે.
એ હવે તો નાના મોટા બધા એ આ આ
એઈજ નને હવે એઈ થી તો છુટકારો પવો તો મુશ્કેલ જ છે. કેમ કે ઈજ એક એવી વસ્તુ એકદમ ડેવલપ થઈ ગઈ છે ને આપણા આટ ઈજ હેલ્પફુલ છે. અગર એઆઈ નહીં હોય તોને આપણે કાંઈ જ નહી કરી શકીએ આપણે ટેકનોલોજી ની કંઈ જ ખબર નહીિ હોય.
એજ ને એઆઈ એજ એઆઈ છે એટલે જ આપડી કન્ટ્રી ડેવલોપ ના કન્સિડર થાય છે એટલે કે આપડી તો અનડેવલપમાં હોું જ અત્યારે તો?
તો એજ નહી પણ મારે તો એ ખબર નથી પડતી એને આવડી બધી ખબર ક્યાંથી પડે છે કે આપડણે શું પહેર્યું છે શું કરીએ છીએ ક્યાં છીએ? એને તો એ બધી જ ડિટેલ મળી જાય એ એને
ઈજ ને આપણે પૂછ્યું એ આ આ ક્યાં છે ત્યાં ઓન ધી સ્પોટ જવાબ આપી દે.
હા એજ નને તમે અહિયાં ઉભા છો અહિયાંયાથી આમ જાશો તો તમારે આટલા મિનિટ નો રસ્તો છે અહિયાં થી આમ મળી જશે. ત આપણે ક્યારે ક્યારેક તો એવું થાય કોઈ બી વસ્તુ ને કમ્પેર કરવા ને તો પણ આપણેે એઆઈ ને પૂછી ને તો આસાની થી જવાબ દઈ દેશે.
એ જ ને ક્યારે આપે કેટલા કન્ફ્યુઝ હોય ને એ આઈ ને પૂછી ને તો આપણા પ્રોબ્લેમ આમ ઓન ધ સ્પોટ સોલ્વ કર દે ભાઈ.
હા એજ ને એઆઈ તો બહુ જ એડવાન્સ ટેકનોલોજી થઈ ગઈ છે એમ જોવા જઈએ તો એ સારી પણ છે. કેમ કે ને ભણવામાં પણ હેલ્પ કરે છે ક્યારેક તો આપણે કોઈ વસ્તુ ની જાણકારી ના હોય તો આપણે એના પરથી લઈ પણ શકીએ છીએ.
ને એઆઈ છે તો આપણ ટાઈમ કેટલું બચે છે. અ એમના કર કેટલું બધું નું કરવું પડત સ્ટ્રગલ્સ ને ભાઈ.
હા એ તો છે કેમ કે એઆઈ છે તો આપણે ત્યારે જ સર્ચ મારી લે છએ અગર એઆઈ ના હો તો આપ આપને કેટલી જગ્યાએ જઈ ને એનો મિનિંગ ગોતવો પડે કે આપણે કોઈ બી વસ્તુ જોઈએ તો કેટલા જોગ્યા જઈને આપને શોધવી પડે જેમ કે આપણે કોઈ વસ્તુ ન મિનિંગ જોઈએ છે. તો આપણે લાઈબ્રેરીમાં જવું પડે. કોઈ બી વસ્તુની જાણકારી જોઈએ તો જેમ કે કોઈ બી રાઈટરની જોઈએ તો આપણે લાયબ્રેરીમાં જઈને એની બુક. સુધવી પડે. બુકમાં લેને પછી, આપણે જે જોઈએ છે એ બુક માંથી શોધવું પડે, ને વાંચવું પડે. એમ કરતા અહિયાં એઆઈ માં તો તરત જ બધું મળી જાય છે.
હા એ છે ને દસ મને મુૂવી જોવા જવી હતી કાલે જ હું ગઈ હતી. હું સિનેમા વાળા ને કોલ કરું ભાઈ તમારી ટિકિટ કેટલી છે? એને તમે બધું એ આઈ ને પૂછું એઆઈ મને બધું ડિટેલ આપી દીધી કે ટલી સીટ ફુલ છે, આટલી ખાલી છે. તમારા માટે બેસ્ટ શો આ છે.
હા એજ નહી એજ તો વસ્તુ છે જ ને આપણે કોઈ બી વસ્તુ ને કમ્પે હવે મારે એક પિમ્પલ્સ ની ક્રીમ લેવી હતી કે મારા ડાર્ક સ્પોટ બઉુ વધી ગયા છે તો મારે રિમૂવ કરવા છે. તો મારી પાસે બે ક્રીમ હતી તો, મેં સર્ચ માર્યો કે બે થે સારી કઈ તો એક એઝલિક એસિડ કરીને એક ક્રીમ છે એને મને સજેસ્ટ કરી કે તમે આ લગાડશો. તો તમારે છ સાત મહિનામાં તમારા ફેસ ના બધા જ ડાઘા નીકળી જશે. તો મેં કીધું વાવ તો એ તો સારું ને આપણે મળી ગયું ત્યાં ને ત્યાં આ મને બે લેવી પડત. બેન લે ને પછી બે ને ટેસ્ટ કરે તો પછી મને રીઝ રિઝલ્ટ મળે હતા, આમ એઆઈ એ તો તરત જ કહી દીધું બે માંથી સારી કઈ છે
હા એઈ જ ને શોપિંગ કરવી હોય. આપને શોપિંગમાં બી કેટલા બધા આપને ઓપ્શન્સ મળે કયો મેકઅપ કયા પ્રોડક્ટ નો કયો મેકઅપ લેવો? ચેટ જીપીટી કરી દેવાનું એ આઈ ને કે મારે આ વસ્તુ જોવે છે મારા ફેસ ની અમારો ફેસ નું આમ આમ છે તો એ આપણા ફેસ ના ટોન આપણા ફેસ નું બધું જોઈ ને એ બેસ્ટ પ્રોડક્ટ પણ આપને સજેસ્ટ કરી દે બી બજેટમાં.
હા એજ જ હી એને ક્યારેક તો આપણે આપડું ફોટો રાખીએ ને આપને એવું હોય કે મને બેકગ્રાઉન્ડ નથી. થી ગમશું તો આપડણે એ ચેન્જ પણ કરી શકીએ છીએ. પણ હવે તો ટેકનોલોજી જોવ આપણે કોઈ બી બે વસ્તુને ભેગા કરીને પણ એક ફોટો બનાવી શકીએ. કે જેમ કે જેમ કે રિયલ જ ફોટો છે આપને એવું જ લાગે.
હા એ જ ને જેને એ આઈ ક્રિએટ કર્યો છે એનું કેટલું મગજ હશે કેને આવું બધું કર્યું હશે જો.?
હા એ તો તમારી વાત સાચી, તો કેટલો ડેવલપ થશે બ્રેન થી કે એને આવી બધું વસ્તુ ની જાણકારી મળી અનેને બધું ડે કર એના એના હિસાબે થી એવું તો સારી રીતે એને ડેવલપ છે પણ તમે કયા રીતે યુઝ કરો છો તમે કયા રીતે વાપરો છો એને એના ઉપર. ડિપેન્ડ કરે છે કે સારું છે કે નથી.
હા એને જો બધી વસ્તુ ન એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજસ તો હોય કપડા ઉપર આપણે શું યુઝ કરવું હોય.
હા એ તો છે હવે આપણેે કેમ યુઝ કરીએ છીએ એ આપણા મતે છે, કેમ કે હવે સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ પણ આ આ યુઝ કરે છે પણ ક્યારેક ક્યારેક તો સ્કૂલ ગઈ સ્ટુડન્ટ્સ તો આ એ આઈ પાછળ તો એટલા પાગલ છે કે એને મિસયુઝ માં પણ યુઝ કરે છે. કોઈ છોકરીને ધમકાવવા માટે એના ન ફોટોઝ બનાવે કોઈ છોકરીને ધમકાવવા માટે એનો કઈ ફેસને બીજામાં એડિટ કરીને એ વિડીયો વાયરલ કરવાની એને ધમકી આપે કે મારી ભગી રિલેશન માં આવ તો જ આમ થશે કે એ તો બહુ બધું વધી ગયું છે.
હા એજ ને એ તો ભાઈ બઉ આ તો જનરેશન તો ભાઈ બઉ નેગેટિવ વે માં એ આઈ ન યુઝ કરે છે તો
હા એજ ને પણ એવું નથી કે બધા યુઝ કરે છે પણ હમણાં તો નેગેટિવ વે માં તો યુઝ થાય જ છે એ આપડે તો કહી જ શકીએ કેમ કે ઘણા ઘણા બધા ઉદાહરણ આપણા સામે તો છે જ.
એજ ને અમે તો નાનાકડા નાના કડા નહી પણ એ લોકો તો સુસાઈડ કરી લે છે કા એ બ્લેકમેલ કરતો તો એ છોરોના પાથ હતો છોરી એને આમ કર્યું.
હા અને આપડે એઆઈ થી તો કેટલા ઘણા ઘના મેસેજીસ પણ એડિટ કરી શકીએ છીએ.
એજ ભાઈ એ આઈથી જેટલા દૂર રહ્યો ને એટલું તો સારું હું એમ માનુ.
હા એ તો હું પણ માનું છું પણમ આજનોગ યુગ એવો છે કે આપડે નહી એ આઈ થી તો દૂર નહી જ રહી શકી તમે એક દિવસ ટ્રાય કરો નહી રહી શકો કેમ કે એ વગર તો આપડું કઈ છે જ નહીં એ વગર આપડું કઈ કામ થશે જ નહી.
એજ ને હું કોલેજ જાઉં મારા ટીચર કઈક મને પ્રોજેક્ટ દે તો તો એઆઈ મારા ટ્રાન્સલેટ કરી નાખો એઆઈ ગ્રુપ મેસેજ પણ આવે ને તો બીજી હિન્દી લેંગ્વેજ માં ભને તો હું એ આને કહ ભાઈ મને આ ટ્રાસલેટ કર દ ઇંગ્લિશમાં હવે હ મારી બેઝિક વસ્તુ તક હ એ આઈમાં કરું છું ભાઈ બારઠું તો બહુ પ્રોબ્લેમ રહેશે એ આઈમાં ઘરે રહેવું તો.
હા એજ ને એ તો હવે એવું છે કે આપડે એક જિંદગીનોો પાઠ બની રહ્યો છે એના સિવાય આપ આપણી જિંદગી અધૂરી છે.
આ એજ ને!
હા એ તો આપણે એ તો ધ્યાન રાખવું પડશે. એઈથી હવે શું યુઝ કરવું? શું ના કરવું. આપણે સાવધાની થી રેવું પડશે કેમ કે યારે કોણ શું કરી નાખે એથી ને ખબર ના પડે આપડા ઉપર
હા એ હું તમારી જોડે પછી વાત કરું મને અત્યારે બહ ઇમ્પોર્ટન્ટ કામ છે. મ તમારી જોડે વાત કરવાની બહુ મજા આવી.
હા હા ઠીક છે થેન્ક યુ તમે મારા જોડે વાત કરી અને તમારાથી બહુ જ જાણકારી મળી.
હ થેન્ક યુ બાય!
બાય